હલો સ્ના, કેમ છો?
હલ્લો.
કેમ છો?
હલો અવાજ આવી રહી છે મારી?
હા, એકડમ આવી રહ્યો છે.
હા, કેમ છો ભાઈ? મજામાં તો સો ને?
હા, મજામાં જ છે. શું કરી રહ્યા છો હમણાં ખેતીમાં? કેવું ચાલુ રહ્યું છે?
એકડમ પરફેક્ટ ચાલી રહી સે ખેતી તો. તમારે કેમ સે? તમારે ઘરના બધા હમણાં તો ડાંગર ની ખેતી લઇ રહ્યા છે એવી મને વાત મલી. તો ડાંગર ની ખેતીમાં તમે કેવી રીતના પેલા કર્યું, તે મને થોડુંક જણાવશો? કારણ કે, અમારી જમીન એક ખાલી જ પડેલી છે. તો ત્યાં અમે ડાંગર ની ખેતી કરીએ એવું વિચારતા સ. પરંતુ આ જાણકારીના અભાવના કારણે મને થોડીક જાણકારી જોટી હતી. તો મેં કરૂ કે તમારી સાથે આ વાત શેર કરું અને થોડીક જાણકારી લેમ ડાંગરનો પાક કેવી રીતના લઈએ. તો તે જરૂર જણાવશો મને?
હા, કેવા જ પડે ને કાર કે આપડે તો બધા ખેડૂત જ છે ને આપડે ખેટી પર વધ ધરા ધ રાખે. એટલે કે આપણે જેટલી ખેતી કરીએ તે આપણા માટે સારું જ છે. ડાંગર ના પાકમાં તો એજ છે કે આપડે તો પેલા તમે જાણો છો જે તમારો ક ખેટર છે, તેન્ડો સોપ્ડ તમેં જે ક ખેડાઓ અને બ તમે જીક જમીનને આવા એટલે કે ખેડવવું ખુબ જરૂર છે. કારણ કે, આપળે જેટલી જમીનને ખેડવશુ જેટલી આપડી ફળદૂપત્રા વધશે. એટલે કે, આપડું જે જમીન છે એટલે બેસું ન રહે. એટલે કે આપળે જેટલુ જમીનને ખેડવીએ અને અંદર ખાતર નાખીએ અને તેટલી આપળી સમીન જમીન સારી બને અને પ છી ડાંગરના પાાકમાં તો તમે જાણો જ છો કે, પેલા તો તો સૌ પ્રથમ ખેડવા પડે છે અને પાણી મૂકવા પડે છે અને સૌ પ્રથમ આપડે કયું કયા પ્રકારનું આપણે જે બીજ લાવીએ છે એટલે કે રા જે આપડે પેલા ત તરું રોપીએ તો તમે જાણો છો એટલે કે જે મલે કે ઘણા બધા પ્રકારના હોય તો તમે જાણો છો કે, આવે છે. એટલે બધા એમ કે જયા હોય છે. ઘણા બધા પ્રકારની એમ સી ટેર આવા ઘણા બધા પ્રકારના અં જે બીજે કે બિયારણ આવે છે. તે આપળે ચૂઝ કરવું જોએ. એટલે કે, કયું સારું છે. વધારે બધા હમણા ઘર બાજુ તમ તો જયાનો જ ઉપયોગ કરે છે અને તે જ વધારે બિયારણ લાવે છે અને એ જે નાખી છે એટલે કે જે સારી રીતે ઊઘે છે, ને એમ એનું જે પા એટલે જે ફળ હોય છે તે પણ સારું હોય છે જે ભાતનું પેલું હોય છે એટલે તમે જેટલું જયા નાખશો તે તમારા માટે પણ સારું જ છે એટલે કે જે વરસાદ પણ પડશે તે એમ ગબડશે નહીં એટલે કે લોક બહારી ખમી શકે, એમ અને ઊંચું પણ સારું થશે એમ એટલે સૌ પ્રથમ તમારે તો એજ કે પાણી મૂકીને ખેડવ એટલે ખેડવવું જોઈએ, ને પછી એમાં તરું નાખવું જોઈએ અને પછી તરું ઉખાડવું જોઈએ, અને પછી આખું તમારે જે ખેતરા છે તેને ખેડવવું જોઈએ, પછી રોપણી કરવું જોઈએ અને સર્વ પ્રથમ તમારે જે ખે એકદમ સાફ કરવું ખૂબ જરૂરી છે. તો તમારે જે આજુબજુના જે જીવ જંતુ છે ઘણા બધા પ્રકારના કીટણો છે. તે લાગશે ને અહિયાં એ તો એ છે પરંતુ તમે જે ભાત રોપો છો ને પછી તમારે તો આવો લાયણી કરવો જ પડે છે એટલે કે જે ભાત રોપીને પાંચ-છ દિવસ પછી તમારે જે ખેતરમાં કેવું એટલે કે આજુબાજુ કેવા પ્રકારના જે વનસ્પતિ કોઈ પ્રકારના આવે છે, તે તમારે કડું ખુબ જરૂરી છે અને બીજું તો તમારે ખાટર મૂકવું જોઈએ પ પે રોપીને અને પછી થોડાક સમય વીતી જાય પાછું તમારે ખાટો મૂકવું ખૂબ જરૂરી છે, કારણ કે ઘરા તમે જાણો જ છો કે આવા બધા ખેતરમાં બધા કચલા હોય છે, ખૂબ આવું ખાઈ જાય છે. જેથી કરીને આપણે ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, અને થોડાક સમય વીતી જાય પછી એટલે કે બે- ત્રણ મહિના એટલે કે બે એક મહિના પછી પછી સારો પાક થઈ જાય છે, પછી તમારે કાપણી કરવું ખૂબ જરૂરી છે, તમા મજૂર બોલાવા અથવા અવા તમે જાણો છો કે આવા ખેતીમાં ભાટ કાપવાના મશીન પણ ખૂબ આવી ગયા છે જેથી કરીને બધા લોકો તો હવે એજ કરે છે એટલે કે મજૂરોની પણ હવે તો એટલી બધી ઉપયોગ નથી. થતા અને બધા લોકો આવા મશીનનો ઉપયોગ વધારે કરે છે. એ સમય પણ બચે છે અને આપ જેટલી ઉર્જા બધા લોકોને બોલવામાં કે આપણે પણ એટલી બધ કામ કરીએ એટલી ઘટે છે એટલે આપણે એ મશીનનો યુઝ કરીએ તો આપણા શરીર માટે ખુબ સારું છે અને બીજા લોકોને આપણે મજદૂરોને બોલાવવા પડતા નથી. એટલે કે એ તો એ અલગ છે કે એનું ભાડું પણ વધાર છે, પરંતુ આપણે એ મશીન આપણે લઈ લઈએ તો આપણા ખેતી માટે પણ સારું છે, તમે જાણો છો કે હણાં તો સરકાર પણ આપણને જે ખેડૂતો હોય છે. તેને ઘણી બધી સરકારી યોજનાનો સહાય આપણને આપે છે, એટલે આપણે ખૂબ આપણે આવી સરકારી યોજના પ્રત્યે આપણે લેવું જોઈએ એટલે કે જે પણ સરકારી યોજનામાં તમે જાણો છો કે આવા જે ટેકનિકલ સાધનો હોય છે ખેતી માટે તેના પર આપણને પચાસ ટકા જેટલી સબસિડી આપણને મળી રહે છે એટલે આપણને આવા સાધનો આપણે ખેતી માટે ઉપયોગ કરીએ તો આપ માટે સારું છે. પહેલા તો તમે જાણો છે કે આપણે ટ્રેક્ટર ન હતો આપણે જે હળ હોય છે, ખેડૂતો તમે જાણો છો કે બળદગાળો થી બધા ખેડતા હતા અને બળદ નો ઉપયોગ વધારે કરતા હતા તેનાથી ખેતરો પણ ખેડતા અને તેનાથી બધા ઉપયોગ પણ કરતા. શું તમે તમારા? તમે જે ખેતી કરો છો તમે ખેતીમાં તોમે સાધનો છે, ટક્ટર છે, પછટ કપ મશીન છે, કોઈ પ્રકાર ન મશીન છે તમારી પર?
હા અમારી પર મતલબ ટ્રેક્ટર ને બધુ તો છે જ જેમ કે ટ્રેક્ટર છે અમારી પર અને જે મતલબ બાજરો કાપવા માટે અમે એક બાજરો કાપવાનું મશીન લીધું છે અને અમારી ઘરે પણ ધોરશે જેથી કરીને અમારી ઘરે પેલું જે જુવાર કાપવાનું મશીન એ પણ છે. જેથી કરીને અમે તેનો બધો વધારે ઉપયોગ કરીએ છીએ પરંતુ જે ડાંગર ની ખેતી અમે લેવાના છે તો તેમાં મતલબ અમારી પર જમીન બી છે અને કયો કઈ મતલબમાં ભાત લઈએ એ બધું ઉપ વિચારો તો તમે કીધું કે જેમ કે જયા ખુબ જ સારી હોય. સારું ભાત છે. તો અમે જયા જ આ વખતે કરીશું એ વિચારશે અને જો પહેલા અમે શું કરીશું કે અ પેલા તો અમે ખેતર ખેડવાડીશું અને પેલા જયાનું ભાત લખી દઈશું અને પછી તે અંકુરિત થઈ જશે તો પછી તેમાંથી ઉખાડીને પછી જે જગ્યાએ ખેતરમાં રોપવાનું હોય તે જગ્યા મતલબમાં ડોરી પાડીને પછી રોપી દઈસું અને પછી ખાતર ને એ બધું પણ મૂકવાનું હોય છે, તો તમારી હિસાબે ખાતર પણ અમને થોડુંક જણાવશો? અને ખાતર મૂકીને પછી કઈ પ્રક્રિયા મતલબ જોડવાનું ને એ બધું હોય તો તેમાં તમે શું? મશીનનો જ ઉપયોગ કરો કે પછી પોતે જ સાથે જ માણસો લાવીને જોડાવય એ બધું પણ જરાક જણાવશો? અને તમે શું જયાનું ભાત ને બધું ઘરે ખાવા માટે જ યુઝ કરો છો? કે પછી એ બધું તમે વેચી દેતા હોય છો તો વેચતા હોય તો પછી તમે કયા બજારમાં વેચે એ બધી બાબત પણ મારે ઘણી બધી જાણવાની છે, કારણ કે અમે પહેલા પહેલા જયારે વેચતા હતા મતલબ અમે જે પેલો પાક લેધો હતો જુવારનો તો જુવારના પાકમાં ત્યારે પહેલા પહેલા શું થયું કે અમે જયારે વેચવા ગયા તો અમને ખુબ જ વધારે એવી અ ચોંકાવી દેવામાં આવ્યા કારણ કે ખુબ જ ઓછા પૈસા અમને આપવામાં આવ્યા હતા, પરંતુ આ બાબત ઉપર અમને મેં તમને જણવા માંગુ કે કોઈ સારી રીતના કોઈ સારી જગ્યાએ સારો ભાવ આપતા હોય. તો તે જગ્યાએ જ અમે પહેલા બધું વેચીશું કારણ કે સર ને પેલા અમને ખુબ જ ઓછો ભાવ મળતો હતો. પરંતુ હવે સરખો ભાવ જોઈ અને સરખો ભાવ ના મળે તો ખેતી કરવામાં એટલો રસ ના આવે અને આપણને કંટાળો આવી જાય, કારણ કે દેવું પણ વધારે વધી જાય અને પૈસા પણ વધારે જાય અને પૈસા આવે પણ નહી તો ખુબ જ ખરાબ લાગે છે. જેથી કરીને જો યોગ્ય ભાવ મળતો હોય તો ત્યાં જ વેચવું પણ જોઈએ અને ઘરે ખાવા માટે પણ જો સારું ભાટ હોય, તો તેજ કરવું જોઈએ.
હા, એતો જરૂર જ એટલે કે આપડે જે ખેતી કરીએ છે એટલેકે આપડા ઘર માટે તો આપડે પહેલાં ક છે પરંતુ આપણે જે વધારે પાક થશે, તો આપડે જે બજારમાં માર્કેટમાં ઘણા બધા પ્રકારના વેપારી હોય છે અને ઘણા બધા દુકાનદારો પણ હોય છે કે આ પાકે પાક લઈ લે કારણકે આપડો પાક એટલો સારો હશે તો આપણને સારો એવો ભાવ પણ મળશે, પરંતુ આપડે એવા જગ્યાએ જવું છેએ કે ત્યાં આપણને ખેડૂતો સમજે અને આપણને જે પાક છે તેને યોગ્ય રીતે પારખે, કારણકે આપડો પાક એટલો સારો પણ સારો પણ હોવા છતાં પણ એ લોકો એવું આ ખરાબજ છે એમ, એટલે કે આ વેપારી પાસે જવુંજ નહીં જોયએ એમ. મારો તો એક વેપારી એકદમ બાંધેલોજ છે એટલે કે મારા સગામજ છે જેથી કરીને મારા એટલો સારો પાક મેં એમને જ આપી રહ્યો છું અને મને ઘણા બધા સારો મને ભાવ પણ આપે છે, એટલે કે મેં તો સૌ પ્રથમ વાવલવાનું કામ તો મારા જે ઘરના બધા લોકો છે માતા પી માં અને જે વધારા હોય છે તેમાં માર્કેટમાં અ જે દુકાનદાર છે એટલે મોટા પાયા પરનો તેને અ આપી દેએ છીએ જે સગમત થાય છે અને અમને સારો એવો ભાવ પણ આપે છે એટલે કે આપણે જે ખેતી કરીએ છે એટલે આપણે ખેડૂતો તો એ જ ધ્યાન રાખ કે આપણે ગમે તે વેપારી આપણને સારો એવો પાકને આપણને નુકસાન એટલે કે ગમે તેવા બટાઈને દે, એટલે કે ઓછા ભાવ આપણને આપી ને દે, એટલે કે આપડે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આપડો આટલો સારો સારો પાક થયો હોય ને પછી આટલો ઓછામાં ભાવ આપડે આપી દઈએ, તો આપણને નુકસાન થવાનું જ છે જે મજૂરી કરેલી હોય, જે દવા નાખેલી હોય, ખાતર નાખ ખેલુ હોય, કે અન્ય પ્ર કેના ખર્ચા કરેલો હોય ખેતીમાં તે પછી આપડણે ક્યાંથી નીકળશું એમ એટલે કે આપડે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે એટલે કે જે પણ આપડે ખેતી કરીએ છીએ તેને આપણે ખેતી એટલે કે ખેતીમાં કેટલો ખર્ચો થયો છે, તે આપડે લખવું ખૂબ જરૂરી છે. અને આપણા ખેતીમાંથી આપણને કેટલોું લોસ થયો છે, કેટલો નફો થયો, પ્રોફિટ થયો છે, તે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી જ છે, કારણકે આપણે એટલા બધા સક્ષમ તો રહીએ છીએ, પરંતુ આપણે નુકસાન જાય તો આપણને તે પણ ખબર હોવું જોઈએ કેટલા નુકસાન થયું છે, એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે બીજું તો એ જ કહેવું છે કે ખેતી કરીએ તો આપણે સાવચેતીતે કરવી જોઈએ, અને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સારી રીતે કરવી જોઈએ, કારણકે ખેતીમાં ઘણાં બધાં પ્રકારના રીત આવે છે, એટલે કે આપણે સૌ પ્રથમ કોઈ પણ પ્રકારની શાકભાજી રોપીએ તો, તમે જાણો છો કે ઘણાં બધાં પ્રકારની દવા છાંટવામાં આવે છે, અને ઘણાં બધાં પ્રકારના ખાતર પણ મૂકવામાં આવે છે‌. એટલે કે તે ક્વુ જોએ, એટલે કે ત મને એટલ વાતાવરણ એટલું સારું પણ નથી કે આપણા વાતાવરણ હિસાબે આપણે ખેતી કરીએ છીએ, એટલે વાવરણ તમે જાણો ચેન્જીિસ થયા કરે છે, એટલે કે વરસાદ પડે છે ગમે ત્યારે, ગમે ત્યારે ગરમી થઈ જાય છે, ઠંડી થઈ જાય છે, એટલે શાકભાજી એટલું આર ગમે પ્રકારના એટ સેતી નથી એટલે બગડી જાય છે એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એતો તમે તો ત્યાં જાણતા કે ખેતીમાં તો તમે આવા દવા છે, ખાતરો છે, એ યોગ્ય યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ, યોગ્ય પેલું મૂકવું ખૂબ જરૂરી છે. શું તમે શાકભાજી એવું કોઈ રોપો છો, ટામેટા છે, રીંગણ છે, એવું કોઈ રોપો છો? તમે?
હાં, ભાઈ અમે પણ એ બધું શાકભાજીને બધું રોપીએ જ છેએ, કારણકે અમારી ઘણી બધી જમીન છે, તો ત્યાં મતલબમાં એમ જ રહેવા દેવી સારું ના ગણાય એટલે છે, ને કંઈને કઈ તો રોપવું જ પડે જેથી કરીને અમે ટામેટા પણ કરેલા છે, ભીંડા પણ કરેલા છે, અને અ તીંડોળનો અમે પેલું પણ બનાવેલું છે, આ માંડવો પણ બનાવેલો છે, જેથી કરીને ઘણું બધું એવી શાકભાજી અમારી માર્કેટમાં જતી હોય છે અને અમારી પણ ઘણી બધી ઓળખાણ તો થઈ ગઈ છે બીજી બધી શાકભાજીમાં, પરંતુ અમને સાથે સાથે અમે અમારી વાડીઓ પણ છે, જેથી કરીને તે વાડીમાંથી હમણે કેરી અમે પાડી તો કેરી પણ અમે એવી ઘણી સારી વેચી દેતા હોય છે માર્કેટમાં અને સારો એવો ભાવ પણ મળતો હોય છે, તેથી કરીને ખુબજ સારી રીતના ચાલતું છે, પરંતુ હવે તમે કીધું એવું ડાંગરની ખેતી પણ અમે લઈએ અને કેવી મજા આવે તે જોઈએ.
આવે ખેતીમાં તો આવું બધું થવાનું જ છે. સારું મળીએ આપડે પાછા ખેતી વિશે આગળ વાતચીત કરીશું, હવે તો વાતાવરણ પણ બદલી રહ્યું છે, અને ઘણું બધું થઈ રહ્યું છે, તો આપડે પાછા વાત કરીશું.
હાં ભાઈ, ચાલો.